હું કરો છો હું કરો શો તમે હું કરો
માજો પાન કાર્ડ કાઢવા આયવા
જે કેવું છે પાન કાર્ડ કઢાવા આયવા અમારે કઢાવાનું છે બે હમાર પાન કાર્ડ કટ હા આવો બેન પાન કાર્ડ કઢાવવા છે હા
હમ લે
કાગળ લાવ્યા છે પાન કાર્ડ કઢવાના
એવું છે
હમ
આ રંધી ખાઈ ગયું કે
હા ઉ બધુંય આવડી ગયું બેન
બધું આવડી ગયું
હમ આઈબ્રો મેકઅપ પાર્લર બધું વાળ સ્રીટ કરવાનું બધું
બધું આવડી ગયું
વેક્સ બધું કરી લીધું
કાયમાં ઓકે
હા કાયમ આવીએ રોજ ના આવીએ હવાર માં ખેતીમા જાય ને બપોર ના દરોજ ના આવી જાય
એવું છે
હમ
સીલ્લાઈ નુહે
હા હું શીખણ છે
ફોર્મ ભરવાનું છે બેન
ભરવાનું છે પણ હવ બંધ થઈ ગયું
હા ઈ તો બંધ થઇ ગયો
મારે ભરવાનું હતું પણ બંધ થઈ ગયું હમ ગલ્ટ આ ગયી થી
કઠવા જવાનું છે અમાર ગોઢડા ઠીક બંધ થઇ ગયુ છે ને
હા મને ભ પઈસું થપથી એ બંધ થઈ ગયું
એવું છે
પર હવે પેરીશું પાછા
ઠીક પૂર ભરશું
હા
હમ તમે આ ટાણી શું કરો છોકો
અત્યારેની વાત કરીએે
કે કેવું છે પાર્લર માં આવશે આવશે કા છે પારલર માં છું સીખવાડ્યું છે આજે
આજે વાળ કટિંગ નું
એવું છે વાળ કટિંગ નું શીખવાડ્યું હતું એમને કાયમ માટે શીખવાડતા ને
હા કાય એમ શીખવાડે
હમ્મ
હા.
હમ્મ. ઠીક એવું બધું હાલે છે.
હા.
અમે નહી વરસાદ નથી આવતો વયો ગયો જે છાટા કોક કોક આવે છે. હમ્મ છાટા કોક કોક ને આવે છે એવું બધું છે.
આવે તો સારું વરસાદ
હા બેન આવી તો હારું જ છે આપડા માટે સારું જ છે ખેતી માંય સારું રહી ને
હા.
તમારી ખેતી માં શું શું છે?
હા મેન્ડવી વાઈ વી
બીજું કપા બપા છે ડુંગળી બુગળી કાય છે એ
નહી નહી માઇન્ડી હેવી છે.
ઠેક અમાર તો ડુંગળી છે કપા છે.
માંંડવી નીકળી જાય પછી ડુંગળી વાવવા ની
ઠીક એવું છે એમને
હા.
ઠીક
દાઢિયા સોને
હા દાડીયે તો આવ છું બીન આ પાર્લર માં થી જાશું તો પછી દાળી તું જાશું તું જાશુ એવું કામ કરશું બધું આવે તો ટાણે બધું કરવું પડે ને ખેતી નુ તો પડે ને દાળી નું કરવું પડે બધું કરવું પડે પાલરનું કરવું પડે ને દરજી કામય શીખવું પડે બધું કરવું જ પડે
આવડી જાય તો સારું દાઢ રીત ના જવો પડે
હમ્મ.
બધું આવડી ગયું ને
હા.
હાલો.
હા હા બોલો બેન
બોલો
તમે શું કરો છો અટાણે
અમે જાય બાર બેઠા સ
બાર બેઠા સો
હા વરસાદ આવે ને મજા આવે સાટાવાની
હમ્મ. અમારે જઈ એ બધુ કામ હલ્યા કરે છે.
એવું છે.
આમ નોખ નોખ હુદી થોડુ થોડું કામા હલ્યા કરે.
તમાર મમ્મી હું કરે.
અમાર મમ્મીનું ચેન ચેન હઓ હે વાડીએ ની દઈ ગયા આયા તા ની દઈએ તો
દાડીયા હાકા કે
હા દાળિયા હતા.
યાદ આઈ ગી
છે. હમ એ બધું કામ ન હવે કામ પતી ગયું છે, બધુ
પતી ગયું હવે કઈમ આવવા ના હ ને બ્યુટી પાર્લર મા
હા ડ્યુટી પલર મ કમાં આવવાનુ છે.
ક એમાં આવો કે
હા કાયમ આવીએ
સિલાઈ મશીન શીખવાનુ છે, કે
હા ઓ શીખ વાન છે.
એકેી સવાય બધું દાળત ન જવું પડે
હા શીખવાનું જોયને બે
હા બજું આવે ને કઈ એમ
હા
બસ ન એવી
હા વતનડીે નાગડે આવ્યા છે. યાગળ્યા આવા જ છે વસંત બેેન આવા છે, મમતા બેેન આવા છે જીણી બેેન આવ્યા છે. બધા આવવા જ છે, આજે હમમ બ
બધા એને આવડી ગયુ ને
હા
હ હાર કઈ જવાનુ હ
ઘે ર હવે આગળ ઓણું પાન કાર્ડ નીકળી પછી જવાનું છે, ફડે
ખાવાનું શું બનાવાનુ છે, આજ
બસ ખાવાનું દાળ ભાત
ડાળ ભાત બનાવ છે.
હમ્મ
હા વરસાદ ન એવુ જ ખાવાનુ હોય, દાળ ભાત ને ભજીયા
હમ્મ એવું જ ખાવું પડે ને થોડું થોડું ખાવું પડે બધુ
હા
આપડે કરવું પડે ને ખાવુ પડે
હા તમાર સગાઈ થઇ ગઈ.
હા
અ લગ્ન છે, કે
હા
અમે આવીશું લગનમા
હા આવજો ભ
કંકો તરી દેજ તો એશુ
હો દેવરાવ જો.
હા
દેહલાાગ તોપડેને
હા
હમ્મ
હમ્મ
બલ
બોલો બોલો તમે બોલો હા અમને સારું જ છે.
ફોન બોન કરતા રેજો
હા ફોન બંધ કરશો બી કરવો તો પડે ને બીન
હા
કરશું ફોન કરશું બધું કરશું નિશેષ માં વાતો કર છું હા કરવું તો પડીશ
હમ્મ
હમ્મ
હ
તમારે એમ જ કરવું પડશે
હા
પ તને દઈ ત આ કોનું છોકરું જાય છે આહીથી કઈ ક ગાડી આખી
એ
હલો હલો બોલો તો ખરા બેન હેલો
હલો સંગીત માણ
હાલો અમે પાર્લર માં જઈએ છીએ બેન
હાલો હલો હ
હ કોકનો સં અંદાજ લાગલે હલો હાલો
હલો કેમ બોલતા નથી
તમને કેવા શું આવે છે
હલો
વરસાદ આવે છે બેન
વરસાદ આવે
હા બેન
કેવું ક આવે
તમે શું કરો છો બેન
હાલો
હા બોલોને.
શું કરો જો.
મે બ બે છ.
દાત કાઢેલ બાલિકસ્ત આમ હાલો. બોલો બોલો બેન હું કરો છો બેન.
હમે જોઈ બ બેઠા.
એક વરસાદ પાણી છે તમારા દેશમાં.
ત્યા ને થોડા.
અમારી થોડ થોડો આવે.
ધુમાડે આવે.
કેમ હાત બેહી ગયો સે.
હા હા થોડું થોડું એવું લાગે વરસાદ નુ.
છે દેતા ભાઈને વઉ આજે આવ્યા છે કે. કીલ ભાઈ ને વઉ ને આવ્યા કે.
હા ઈ બધા હેના.
ઠીક ઓલા ઈકા વાળા ભાઈ ના વઉ આવીયા છે.
હા ઇ બધા એવા સે.
ઠેક ઈ ધા વાત કરી લીધી બાકી છે.
ઘરે સે બધાય.
છે.
હલો.
અચ્છા.
હા.
હા.
બોલન બોલો ને રમીલા બેન.
હા બોલું બોલુ છંગીતા બેન.
હારું સે ને.
આવો બેન હારુ છે.
ફરવા જાવ કે નહી. ફરવા.
ફરવા ગ્યાતા અગિયારી માં વરર્ષ મા જાશુ ફરવા.
હાથમ આઠમ મા નહિ જઉ.
હાતમ આઠમ માં નઈ જવાય મારા સાસરા પાછો માં આવે જાહે ને એટલે.
એવું સે.
હું.
કઈ ગામ તમને સગાય થઇ.
ચામકા મારે સસરા ગુજરી ગયા કેડે એટલે.
હેલો.
સમન બોલો બોલો. ભગીરથ. અથા
ભગીરથ.
હા તમારી સગાઈ બગાઈ થઈ ગઈ.
નઈ હો.
તા આગાળી વાતો તો કરતા તા.
બાકી છે બેન
થઈ ગયે હ શે
હા.
તમાર સસરા બસરા સાસુ બાસુ ગુજરી નઈ ગયા ને.
હજી થઈ નથી તા કેમ ખબર પડે.
ક ગુજરી ગયા હોય કઈ નક્કી શું કેહેવાય ગડું ગૌઢું હાથ કેવાય એટલે ગુજરી જાય.
નઈ નઈ માતાજી દયા થી હારું છે.
હ યુઝ.
હ હા હરી સગાઈ નથી થઈ અમારી.
હા દહ મિનિટ એટલે કેમ ઊભું નઈ થતું કે હાલો.
હાલો.